હ મીરભાઈ કેમ છયો
નમસ્કાર હું મજામાં છું તમે કેમ છો
બસ મજામાં છે તમે કેવ તમારે ત્યાં શું ચાલે છે
હ કઈ નથી આજે આપડે ઘણા દિવસ પછી વાત કરીએ તો આજે આપડે કઈ સરસ વિષય ઉપર વાત કરીએ
હ ઘણા દિવસ પછી જ વાત થઈ રહી છી મિહરભાઈ આજે કઈ આજે તમે શું લાવ્યા છો ન નવા
આજે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે વાત કરીએ
ખુબ જ સરસ તમે વિષય લાવ્યા છો આની ઉપર તો વાત કર જો ન આનંદ જ આવી જશે
હા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય આપણા જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે સ્વચ્છ રહેવાથી શરીર તંદુરસ્ત રહે અને અનેક રોગોથી બચી શકાય
તમે એકદમ સરસ કીધું કેમ કે સ્વચ્છતા અને જે સ્વાસ્થ્ય છે એ એ એક સિક્કાના બે પહેલું છે કેમ કે જે આપણે જે જોઈએ કે સ્વ બસ્ આપડી જીવન માટે ખૂબ જ જરૂરી છે જેવું આપણેે ખાઈએ જેવું આપણે રહીએ એનાથી આપણું સ્વાસ્થ ખૂબ જ સરસ રીતે રહે અને તો તમે કશો સ્વચ્છતા સ્વસ્થ એટલે સ્વચ્છતા સ્વચ્છતા રાખશો તો તમારી સ્વ સારીખ એ બેવ એક તરીકે એક જ વાતો પણ એમને એવું થ ગયું ું છે આજ મે ટાઈમો ઉપર કે લોકો સ્વચ્છતા નથી રાખતા અને બીમાર પડવાનું કારણ થઈ જાય છે
એકદમ સાચી વાત એકદમ સાચી વાત અ તે માટે વ્યક્તિરે રોજ સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા અનેા આ બધી સારી ટેવ અપનાવવી જોઈએ ભોજન પહેલા અને શૌચ લયને ઉપયોગ કર્યા પછી હાથ ધોવા જોઈએ
તમે એકદમ સાચી વાત કીધી કેમકે જે તમે જોયું હશે આજે ટાઈમો ઉપર કે ખૂબ જ લોકો સ્વચ્છતા અને ખૂબ જ એ કરે છે કે પુષ્કાર કરે છે તો જેનાથી ખૂબ જ લોકોને એટલી મુશ્કેલી થઈ રહી છે છે જીવવા માટે લોકો કઈ કઈ તો કઈ કઈ લોકોને તો અસ્થમાનું બી પ્રોબ્લમ આવી ગયયો છે જેનાથી એવું છે કે જે સ્વ્છતા નથી રાખતા કોઈ એ લોકો ન કાર્ય નહી રાખતા એ લોકોને ખુબ જ એટલે મુશ્કેલી અને પરેશાની થઈ રહી છે કે સ્વચ્છતાનું એ લોકો પાલન નહીં કરતા છે
હ એકદમ સાચું કહું છો અને તમે જોયા છો કે ડોક્ટરો પણ આપણને દાંતને બે વખત બ્રશ કરવાની સલાહ આપે પે છે
હ કે દાદ ને એ ડોક્ટરો માટે પણ એક જ ખુબ જ સરસ વાત કરીીધ કેમ કે ડોક્ટરો એ આપણા ભલાઈ માટે જ ક છે જેનાથી બે આપણે દિવસ બે વાર બ્રશ કરીને એવું રહીએ છે કે આપણને જે દાંતો છે થને આપણે જે અંદરનું ઇન્ટરનલ કોર છે એ બધું આપણનું સ્વસ્થ રહે છે સ્વસ્થ રહેવાથી એવું ફાયદો થાય છે કે જે આપણે જે શરીરમાં સ્વચ્છતા રાખીએ આપણને સ્વસ્થ મેળવી શકે છે
હા તમે એકદમ સાચો કો છો અને ઘર અને આસપાસના વિસ્તારને સાફ રાખવાથી મચ્છર અને જીવાતો ઉપત્પદ્ર નો ઓછો થાય છે કચરો હંમેશા કચરા પેટીમાં નાખ
કચરો એક જે એવ છે જે ભારતના આટલા બધા લોકો છે એમનું તો એ જ છે કે લોકો એક રસ્તા પરર કચરો ફેંકી રહી છે જેનાથી એટલી બધી બીમારી વધી જાય છે જેમાં મચ્છરો આવીને બેસી જાય છે જે કૂતરા કે કોઈ એવું પશુ પક્ષી ખાઈ જાય છે જે જેમને કે ખૂબ જ મુશ્કેલ એટલે ખૂબ જ એમને પ્રોબ્લેમ થઈ જાય છે કે જીવવા માટે એ લોકો ું જીવન ખૂબ જ સમર્થ થઈ જાય છે અને જરાક પણ એટલે વત મળતો નથી એમની બીમારીને કારણે પશુ પક્ષીના બીમારીના કારણે મનુષ્યના બીમારીર ઉપર એ પહોંચી જાય છે
એકદમ સાચી વાત એકદમ સાચી વાત અને આજકાલ લોકો જાહેર સ્થળોએ ગંદગી ફેલાવવી બહ બહુ બધા ગંદગી ફેલાવ્યા કરે છે માનવ સ્વચ્છ વાતાવરણ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે
લાભદાયક તો છે કેમકે જે સ્વસ્થ રાખવા માટે જે સ્વચ્છતા રાખીએ આપણને પ્રધાનમંત્રીએ એવી બધી યોજના કાઢી છે કે સ્વચ્છ સ્વચ્છ અભિયાન યોજના એવી બધી યોજના કાઢીને ભારતને એક સ્વચ્છ અને સાફ અ એ નિમંત્રણ આપ્યો છે કે આ તમને સ્વચ્છતા એક એવો જ માત્ર છે જો તમારી શવાસ્થ્યને લઈ શકે છે તમે જોશો ગુ ગુજરાતના ગાંધીનગર જે એક સ્વચ્છતાનો એક પહેલો કદમ છે કે જ્યાં ખૂબ જ સ્વચ્છતા જોવા મળે છે આપણને
હા તે તો બહ તેને ગ્રીન સિટી કહેવામાં પણ આવે છે
જી આપણે જે જોયું હશે કે જે ગને ગંધનગર જેવા શહેરોમાં જો સ્વચ્છતા રહી શકે તો ભારતના કોણા કોણા શહેરોમાં બી આપણે એવું લાગણ કરવું જોઈએ
સાચી વાત આપડણે પ્રયાસ કરીએ તો આપણ દેશને ખુબ જ સરસ બનાવી શકીએ
જે દ તમે જે દેશની વાત કરો છો પણ એ દેશમાં છે કે ત્યાં જે રેલવેની વાત કરું હું એટલો હું જો રેલવેમાં સફર કરું તો મને એટલી પ્રોબ્લેમ ને એટલો ત્રાસ થાય છે કે કે ત્યાંના જે લોકો હોય એ ાર ભારતીય રેલ ને એટલો ગંદો કરી દે છે જેનાથી એ બીમારી એમની નાક મળચીી સીધા એમને શરીરમાં પ્રવાસ કરી દે છે
હા એ એકદમ સાચી વાત લોકો ત્યાં રેલમાં વોશરૂમ યુઝ કરીને પ્રોપર પાણી નહી નાખે છે અને જગ્યા જગ્યા પાન કે ગુટકોો ખાઈને થૂક્યા કરે છે
એ એ જ નિમંત્રણે આપણે જે પ્રમ મંત્રી છે જે સરકારે એવું નિયમ લાગ્યું છે કે જે કોઈ એ બી સ્વચ્છતા ફેલાવી એમને જરાક ફાઈન કે એનો કઈ વિષય એ કઈ યોજના બનાવીને એમને દંડ આપવાનો પ્રયત્ન કર્યું છે
હા અને તમે જોયા હશો કે લોકો પબ્લિક પ્લેસે ઉભા થઈને સિગરેટ કે બીડી વગેરે પીએ છે તેનાથી લોકોના સ્વાસ્થ પર બ તો ઘણા અસર કરે છે
બો ગેહરા અસર એટલા માટે કરે છે કે લોકો જે સિગરેટ પાન ખાય છે એ એમનાં સી એટલે અંદરનું ભાગ જ તોડી દેય છે જેમ કે, એ લોકોની સ્વાસ્થ્ય માટે હું કેશું કે જે એમના ફેફડા છે, જે એની જે ગળા છે એ બધું કામ કરવાનું બંધ જ કરી દેય છે.
હા, તેનાથી બહાર આવવા માટે આપણને શુદ્ધ પાણી પીવું અને સ્વચ્છ ખોરાક લેવો પણ બહુ જરૂરી છે.
એકદમ સાચી વાત કીધી મિહરભાઈ, કેમ કે સ્વચ્છ ખોરાક જ આપરો એક માધ્યમ છે જેનાથી આપડે જે સ્વચ્છતાનું અને આ આપણે સ્વાસ્થ્યને એક રીતે સંભાળી શકે છે.
જો આપણેે અગર સ્વચ્છતા રાખીએ તો આપણે ચેપી રોગો ફેલાવાથી બચી શક શાળા, કોલેજ અને કાર્ય સ્થળે પણ સ્વચ્છ જાળવી રાખવી જોઈએ.
જે સ્વચ્છતાની તમે વાત કેવછો કે જે આપણને જેવી કોઈબી વસ્તુ જોઈ નેતોએ આજની ટાઈમો પર દુકાનોમાં મળતી નથી દુકાનોમાં જે સ્વાસ્થ માટે જે સારું હોય એમાં કઈ કઈ મિલાવટ હોય છે આજે તમે જોશો કે પતંજલિ એક મોટો એક અ આપરુ એક બાબા એજે રામદેવ બાબા એનું એક બ્રેન્ડ છે જેમાં આટલી બધી મિલાવટ મળાઈ ગઈ છેકે એ સ્વચ્છતાની ને આપરે સ્વાસ્થની ખૂબ જ દેખરેખ કરતા નથી તો એનાને હું એજ કે કે આ આપણને એટલો ફાયદોકારો નથી ને આ બધું આપરે સ્વાસ્થને ખૂબ જ હાનિકારક છે.
હા, તમે એકદમ સાચું કહો છો. અને તમે જોયા હશો સ્વચ્છતા મતલબ આપણાં દેશના સરકારે સ્વચ્છ ભારત અભિયાન છે એવી કાર્યક્રમોનો પણ અ આ દેશમાં એલાન કર્યો છે.
હમ, દેશનું આ એલાનથી જે સ્વચ્છ ભારત અભિયાનથી લોકો અ મોટા મોટા નેતા હોય કે અભિનેતા હોય એ લોકો આગળ આવીને પોત પોતાને જે રીતે બતાવી શકે છે કે સ્વચ્છ કેવી રાખવી એ લોકો સ્વચ્છ રાખીને પણ પોતાને જે શહેર છે, ગામ છે, એ પોતાનું ઘર છે એ લોકો રાખી શકે છે તો આપડો ભારત કેમ નથી રાખી શકયે આ બધાં જોઈને નરેન્દ્ર મો એ એટલો બધો કયરું છે આપરા ભારત માટે, સ્વચ્છતા રાખવા માટે અને આપરી સ્વસ્થ માટે એ સ્વસ્થ માટે તમે જોશો કોઈ કોઈ લોકો બીમ મારવી પડશે તો સરકારી હોસ્પિટલનું નિયમાણ કર્યું છે કે કોઈ કોઈ લોકોને જેની પાસે પૈસા ના હોય એ લોકો પણ એમની સ્વસ્થ માટે ત્યાં જઈ શકે છે.
એકદમ સાચો, સાચી વાત છે. સ્વચ્છતા માત્ર વ્યક્તિની નય પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે સ્વચ્છ એ સારું સ્વાસ્થ અને ઉત્તમ જીવનનો આધાર છે દરેક નાગરિકને સ્વચ્છતા અને મહત્વ સમજીને તેનો અમલ કરવો જોઈએ.
કરવું જ જોઈએ કેમ કે જે જે જીવન જીવવાનું જે એક અસલી મજા છે એ સ્વચ્છતા અને સાફ સફાઈ જે આપડી આસપાસમાં રેય તો આપણને જીવાનું અલગજ મ જા આવે જેનાથી આપણને એવું થઈ જાય છે કે અ સ્વાસ્થનો આપડે ક્યારેક બી. અ પર્યાયની કરવું જોઈએ આપણને ક્યારેક બી સ્વાસ્થનું કોઈ બી પ્રોબ્લમ હોય કે કોઈ બી વિષય હોય તો આપણને તરત જ તાત્કાલિક ઈલાજ કરવું જોઈએ જો આપરે જો બીમાર હોય તો આપણને કઈ બી થઈ જાય તો આપણને આસપાસ વાલોને પણ એ બીમારી થઈ શકે છે. તો જે બીમારીથી આપણને બચવા માટે આપરે એટલું બધું પ્રયાસ કરી રહ્યા છીએ આજની સમય ઉપર તો આપણને એનો એટલે ખૂબ જ લાભ કરવો જોઈએ. તમને શું લાગે મિહીરભાઈ આ બધું સરસ જે વાત થઈ છે જે સ્વસ્થનાં તરી તમને તમારી ત્યાં શું છે કે એવું કઈ તમે કદમ ઉઠાવશો?
એકદમ સાચી વાત કહો છો તમે હ મારા લીધે સ્વચ્છતા માત્ર એક આદત નથી પરંતુ જીવન જીવાનો શ્રેષ્ઠ પદ્ધતિ પણ છે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં આરોગ્ય સુખ અને સમૃદ્ધિ પણ હોય છે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે
જે જે તમે જે વાત કરી તો એક જ ખુબ જ મહત્વપૂર્ણ વાત જે સ્વચ્છતા અને સ્વસ્થ એક ગાટ રીતે જોડાઈ ગયા છે આજની સમય ઉપ એટલો મુશ્કેલ થઈ ગયું છે કે સ્વચ્છતા રાખવી એક જ જગા પણ જે કયા કયા રાજ્ય એવા છે જ્યાં ખૂબ જ સ્વચ્છતા માંડવી રાખી છે પણ ત્યાં સુધી સરકારનો આવાસ પહોંચતું નથી પણ એ લોકો પ્રયત્ન કરે છે કે બધું પૂરું ભારતને આટલું સ્વચ્છ સ્ રાખવાનું અને સ્વસ્થ મુક્ત રાખીને આપણને જીવન જીવવાની કલા શીખવી જોઈએ
હા તેથી જ આપણને સૌએ સ્વચ્છતા જાણવીને સ્વસ્થ અને સુંદર ભારત ભાર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ સ્વચ્છ સમાજ જ પ્રગતિશીલ અને સુખી સમાજ બનાવી શકે
હા સ્વચ્છ જો છે એ સ્વચ્છ રાખવાથી આપણને જે આનંદ મળીએ છે તમે જો પોતા જ સ્વચ્છ ર એકબીજાને સ્વચ્છ રાખવો તો એ ને સ્વસ્થ નું કારણ નથી બની શકે છે કેમ કે સ્વસ્થ જે છે એ સ્વચ્છતાથી સ્વચ્છતા ના હોય એનાથી જ ફેલી શકે છે જેનાથી આપણને એટલી બધી બીમારીઓથી સા કરી શકે છે કે જેનો કોઈ આપણને ઈલાજ નથી જે ઈલાજ થી આપણને આપણે પાસે પૈસા ના હોય ઈલાજ ના હોય એનું આપણને ખૂબ જ દુઃખ થાય છે કે શું એટલે સ્વાસ્થ્ય માટે આપણે કંઈક કોમ્પ્રોમાઈઝ કરી રહ્યાીએ આજની સમય ઉપર
તમે જો કહો છો એકદમ સાચો કહો છો અ સ્વચ્છતા માત્ર એક માણસની નહી પરંતુ સમગ્ર સમાજના સમગ્ર સમાજને કરવું જોઈએ અને એકબીજાને હેલ્પ કરવી જોઈએ
આપણ જે સ્વસ્થતાની જે દેખરેખ નથી કરી રહ્યા છે એનો એક ખૂબ જ મોટો ક એક મનુષ્ય પોતે જ છે તો મેં તમને એક અ અંતમાં એવું જ કહેશો કે આ વિષય પર મને તમને વાત કરવાથી ખૂબ જ જાણી અને આ વિષય એક ખૂબ જ યાદગાર વિષય રહેશે મારા માટે કે આસપાસ જે સ્વચ્છતા ન જે મને કિરદાર નિભાવવું હતું એ મને નિભાવવું જોઈએ
એકદમ સાચી વાત મને પણ તમારી સાથે વાત કરીને આનંદ મળી
ચાલો આપડે પછી વાત કરીએ અને એક નવા વિષય ઉપર આપડે મળીશુ ને તમે કાળજી રાખશો, જય શ્રી કૃષ્ણ